હ હલો.
હલ્લો બેન.
હેલો હા.
તુંજ અવાજ નથી આવતી મારી
આ તે છે.
હમ્મ શું કરું છું.
કુછ ને
હમ્મ.
પંદર ઓગસ્ટ બી આવતા છે ને તો. હા.
તમારા દીકરા દીકરી શું કરવું હતું.
આ બી સ્કૂલમાં પંદર ઓગસ્ટ છે ને એને તૈયારી કરી રહી યા છે.
હમ્મ. હા એમ છે ને હા. તૈયારી કરવા છે સ્કૂલમાં પંદર અગસ્ત ની હા આ મારા બચ્ચા ભી દીખી પતાની ખબર નથી કામ ક્રિસમસ પાર્ટિસિપેટ કરી છે કિસમનસ નથી આમ ટીચર ની ફોન કરવા મળી છે.
અ બેટા ડડી અમારે
શું થયું
મારા દેખને અમે ડાન્સમાં પ્રેક્ટિસ કરી રહીએ સ્કૂલમાં
ઓહ એમ છે. ના એ મારા દીકરી કઈ કઈ સ્કૂલમાં બહોત સારા હમ્મ હોય છે પંદર ઓગસ્ટ નું અ પ્રોગ્રામ એમ ડાન્સ બી છે આ સ્પીચ બી છે આળા હ, બહુત સારો હો છે, મતલબ, આના સિંગિંગ બી છે, ડાન્સિંગ બી છે, એના ટીચવી એમ મને ખબર નથી, કમાં પાર્ટિસિપેટ કરી હો, ટીચર પ્રેક્ટિસ કરવા. ટીચર નામ લિખ્યો છે, એ અમને ખબર નથી કેં લીખ્યો છે.
હ.
હમ. ડાન્સ માં પાર્ટિસિપેટ કર્યો હતો, અને ટીચર પ્રેક્ટિસ કરે છે, સિંગિંગમાં અને સ્પીચમાં પાર્ટિસિપેટ કરે છે, મને પ્રેક્ટિસ કરવાની પડે છે.
સ્પેસ ના તો ટીચર પ્રેક્ટિસ નથી કરવા.
હા નથી, ઘરમાં બોલવાનું પ્રેક્ટિસ કરવાનું છે એમ. દખો ટીચર દ એ દિવાઈ દે છે, એમ. બોલવાની પ્રેક્ટિસ ઘરમાં કરવાની છે, મતલબ. હા, એમ ભોળ કે બીચા.
મારે દીકરે લ ટીચર તો કસે કે ઘર. ઘરથી યાદ કર્યા, અને સ્કૂલમાં આપ કે, સુનાવી દો, રોજે ડલી એ એકર પ્રેક્ટિસ ભી હો જાય.
એમ છે, મતલબ, બચ્ચામાં ડર લાગવું છે ને, એમ કારણ પ્રેક્ટિસ કરવાથી ટીચર બાર વાર તો એમ બી કહે છે કે, ઘરમાં બી પ્રેક્ટિસ કરવા છે એને. કેમ બોલર. પૂરા સ્કૂલ ન સ્કૂલ ન બચ્ચા એ છે ને, સામણા. અને ટીચર હૈ, એ સારા. અને પ્રિન્સિપલ મેમ અને ટ્રસ્ટી સબ રહે છે. તો એમ ટીચર બોલે છે કે, ઘરમાં બી થોડા પ્રેક્ટિસ કરવાનો ને સ્પીચ નું. પણ સ્કૂલમાં ટ મને ટાઈમ મળ છે, તો મે બી પ્રેક્ટિસ કરું છું એને. હા, એમ ટાઈમ એલે તો એને કરવાનું પડે, પ્રેક્ટિસ.
હમ. દેડ કરી, એકમાં. એ હોય છે ને.
હમ.
હ, કોમેડી મા પાટી શ પટર એ એંદકા.
મે કહુ છું, કીચરનું આ ડાન્સમાં પ્રેક્ટિસ કરવા છે ને, તો દ્રસ નું ઢાઈસો, તીનસો રૂપિયા જમા કરવાય છે, દસમાં. બહારસ ડ્રેસ આવે છે ને, ડાન્સ નું. આઢાઈસો, તીનસો રૂપિયા એડવાન્સ જમા કરાાય છે, કેી ડ્રેસ મુક પૈસા આપી દો મને.
મે સ્કૂલમાં તો સ્કૂલ ના બસ.
હમ.
હરા પણ છે ને, સ્પીચમાં પાર્ટિસિપેટ કરીએ છે, નેૂસ દેડકો ને ડાન્સમાં પ્રેક્ટિસ કરીએ છીએ, મતલબ.
હ વાુંીતે પ્રેકસ કરે છે
હળવું.
હ.
મારા દેડકાર છે ને, એક ડાન્સમાં પાર્ટિસિપેટ કર્યો હતો ને, એક સ્પીચમાં. પાર્ટિસિપેટ કર્યું હતું.
આ તણે છોટા‌. આવાજ ઉથી આતી મારી.
દજી અવાજ કટે છે.
નેટવર્ક ને, એ આવાજ ઉ
હમમમ
હ બાડો દીકરો છે નેમ હપીચમાં હ પાર્ટિસિપેટ કર્યો છું. અને છોટો દીકરો છે એમ ડાન્સ માં પ્રેક્ટિસ કરીએ છીએ હમ માળા દીકરાનું તો જાતે દિકકત નથી તું એને બોલું થરો ડર લભ લભસે છે. એમ થોડી સી પ્રેક્ટિસ કરવાની છે. ટીચર બોલે છે બતછું સરસ બોલે છે. વિશ સ્ચ બી ખૂબ સરસ છે અને ખબ ખુબ તારીફ કર્યું હતું ટીચર બસ થોડા ડળક છે ને એમ ટીચર બોલી હતી કે થોડા પ્રેક્ટિસ કરવાય છે. અને છોટા દીકરા ન તો સ્કૂલ માં પ્રેક્ટિસ થાય છે. ટીચર કરવાય છે તો.
મારે દેશ. કેસ મને કે સ્કૂલમાં તો જો જો પાર્ટિસિપેટ કરી ર્યાને સ્કૂલ ના સરું જોવ દસે ર ફ એટ હવે હજ ડાસ કરી રહી હ એક આઢ આડ એક પીરિયડ ઓલોગને પડે બી નથી. પૂરા દન પડાય અને એક પીરિયડ લાસ્ટ પીરિયડ અને લાસ પીરિયડ
હા એકમ હ બેત્રન હું લેક્ચર અટેન્ડ કરે છે અને બાકીનું પ્રેક્ટિસ થાય છે.
હા એ ભલા ટેસ્ટ ભી કરવા છે.
મે તમારા દીરા ખુશીમાં પાર્ટિસપેટ કર્યું હતું
સિંગિંગ માં અને ઓ સિંગિમાં નાને સ્પીચ માં
હ અને ભાડો દીખા છે ને. ડાસમાં પાર્ટિસિપેટ કર્યો હતો છોટો દીકરો અ બી ડાન્સમાં પ્રેક્ટિસ કર હતી લકન ટીચર બોલાય છે. કે એ સ્પીચ કાફી સરસ છે અને સ્પીચમાં પાર્ટિસિપેટ કરાવું છે. એને તો દીકરો બોલે છે તો બેમાં પાર્ટિસિપેટ કરીલી છે આમાં તો એમ કહે છે કે ઠીક એ સરસ લાગે છે.
હા યુવાના ટીચર બી કહેસે કે આનો પ્રેક્ટિસ કરો સ્પીચના
હ તો ઘરમાં પ્રેક્ટિસ કરાવ છું દીકરો બોલે છે. મા બે ત્રણ લેક્ચર પઢ છે ફ ફાલ તું મતલબ પ્રેક્ટિસ ચાલે છે સ્કૂલમાં
હા મારી દીકરી ન પૂરે દન પડે અને ફ લ પીરિયડમાં અયા પહેલા પીરિયડમાં ડાન્સ રખો ડાન્સ ને પ્રેક્ટિસ કરવા દે છે. સ
હા જેવણ સફડા
હ
હા સપલા જેેક્ર હોય છે ને એમાં મતલબ પઢાઈ કરાય છે. અને બારમાં પીરિયડ છે ને એમ પ્રેક્ટિસ કરવા છે. આધા દિવસ મતલબ પ્રેક્ટિસ કરાય છે આ તો દિવસ પઢાય છે, એમ છે.
મારી દીકરી ના સ્કૂલ માં તો રોજે ડેલી પ્રેક્ટિસ કરવા છે.
અમે સ્કૂલમાં ભી જાણું છે મતલબ હા પંદર દિવ અગસ્ટત નો દિવસ ના સ્કૂલ માં બી જાણું છે ટીચર બોલે છે પેરેન્ટ્સ ને આવું છે મતલબ માતા ના પિતા નાને દોનો ના આવે છે લેકીન એક આ છે યા તો તો બી હોય જાય છે મતલબ
એ ટ્રોફી મેલતી ને
હા અને પ્રાઈઝ ભી મીલે છે.
આ પહેલા ને દુસરા અને તીસરા નંબર પર આવે છે ને બચ્ચા અને પ્રઇઝ બી મીલી છે ઓઈ દિવસ એમ કારણ એમ કારણ મારે જાનુ જાણવું પડે છે.
અને બ દેડકા દેડકી બોર્ડ ના એક્ઝામ થઇ ને હોવાનું રિઝલ્ટ પંદરહ અગસ્ત ટ્રોફી સાથે
અમારો દસને વાલે ને પાર્ટિસિપેટ નથી કરવાનું છે એમ પ્રિન્સિપલ બોલે છે અને પઢાઈમાં ધ્યાન દેવાનું છે દસવી બારવી વાળા પાર્ટિસપેટ નથી કરવાનું છે. કીસીબી ચીજમાં પાર્ટિસપેટ નથી કરવાનું છે.
બસ લેટ હોય
હમ તમે જાવ છો હા તમે જાઓ છો પંદર વસ દિવસ માટે?
હા મને ભી જવાના છે સ્કૂલ માં.
હા મને બી જાવાનું છે હા. અને ટાઈમિંગ શું છે મતલબ તમારા બાળકાની.
હ મેં ત ના બાદમાં કોલ કરું હે.